હા.
હલો કેમ છે.
બસ મજામાં શું કરે છે ફોન કેમ ઉપાડતી નહોતી
અરે હમણાં જો રસ થોડા માંથી બહાર આવી છું ને આજે તો રસોઈમાં બહુ સમય લાગી ગઈ ગેસ પર દાળ મૂકી હતી ને એકબીજુ બાજુનું શાક સુધારતી હતી
હા સાચું છે રસોઈમાં તો સમય ક્યાં જાય છે ખબર જ નથી પડતી આજે તે શું બનાવ્યું જમવામાં
આજે તો મેં સ્પેશિયલ કાઠિયાવાડી મેન્યુ રાખ્યું છે રીંગણનો ઓળો એ બાજરીનો રોટલો અને લસણની ચટણી સાથે ગોળ અને ઘી તો ખરા જ ને
વાહ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું તું ઓળો કેવી રીતે બનાવે છે તું રીંગડાને ગેસ પર શેકે છે કે પછી તેલમાં તળે છે.
હું તો હંમેશા ગેસ પર ધીમા તાપે શેકીને જ બનાવું છું એનાથી જે સ્મોકી ફ્લેવર આ આવે છે ને એ તેલમાં નથી આવતી શેક્યા પછી એના છાલ ઉતરી ઉતરી જાય ને એટલે મેસ કરીને પછી ડુંગળી ટમેટા અને . પુષ્કળ લસણની વધારું કરું છું, તે આજે શું બનાવ્યું હતું તે
મારે આજે થોડું અલગ હતું બાળકોને પાસ્તા ખાવા હતા, પણ મારે એમને હેલ્ધી ખવડાવું હતું એટલે મેં ઊંધિયું ના પાસ્તા બનાવ્યા ઘઉં ના પાસ્તા બનાવ્યા અને એમાં પુષ્કળ શાકભાજી જેવા કે બ બ્રોકોલી કેપ્સિકમ અને મકાઈ નાખ્યા અને વ્હાઈટ સોસ પણ ઘરે જ બનાવ્યો
અરે વાહ. ઘરે વ્હાઈટ સોસ બનાવ્યો કે મહેનત કામ મહેનત નું કામ છે, ને તું મેદાનો ઉપયોગ કેમ કરે છે, પછી બીજું કઈક
ના હવે તો હું મેંદો બોઉ વાપરતી જ નથી. મેં માખણમાં થોડું ઘઉં નો લોટ શેકીને એમાં દૂધ ઉમેર્યું હતું સ્વાદમાં તો બિલકુલ રેસ્ટોરન્ટ જેવું જ લાગે છે, અને નુકસાન પણ ન કરે.
એ તો સરસ કહેવાય અચ્છા પેલે તે ગયે વખ તે પંજબી સબ્જી બનાવી એમાં ગ્રેવી ઘ ઘટ કરવા માટે તે શું નાખ ખ્યું હતું. મારી ગ્રેવી હંમેશા પાતળી થઈ જાય છે.
જો ગ્રેવી ઘટ ઘટ કરવા માટેની એક ટીપ્સ આપપવું ડુંગળી ટામેટા સાતડીને વખતે એમાં થોડું કાજુ અથવા પલાળેલી મગ મગની દાળ ઉમેરી દેજે પછી જયારે તું એને મિક્સમાં મિક્સરમાં ક્રશ કરીશ ને ત્યારે ગ્રેવી એકદમ હોટલ જેવી ક્ર્રીમી અને ઘટ્ટ બની જશે
છે. હવે પછી જયારે પનીર નું શાક બનાવીશ ને ત્યારે ચોક્કસ ટ્રાય કરીશ અને હા મીઠાઈ માં કઈ બનાય્યું છે આજે
આજે તો રવિવાર છે. એટલે ગરમા ગરમ જલેબી બહારથી મંગાવી છે રસોઈમાં આટલો સમય આપ્યા પછી થોડો આરામ પણ જોઈએ ને
સાચી વાત છે ચાલ ત્યાં તો હું પણ હવે જમી લઉં બધા જમા બેસ ગયા છે કાલે પછી નિરાતે ફોન કરજે આપણે પેલી નવી રેસીપી વિશે વાત કરશું હા ઉભી રે હજી મારે તને પૂછવું હતું કે તું આદુ લસણ પેસ્ટ ઘરે જ બનાવે છે. ને તો કે તૈયાર લાવે છે મેં ગઈ કલે તૈયાર પેસ્ટ વાપર્યો ને પણ એમાં પેલા ઘર જેવી સુગંધ ન
તૈયાર તો ક્યારેય ના લેવાય હું તો દર અઠવાડિયે રવિવાર જ આદુ લસણ અને મરચા સાફ કરી લઉં છું અને મિક્સરમાં ક્રશ કરી કરતી વખતે એમાં થોડું તેલ અને ચપટી મીઠું નાખી દેવાનું એટલે આખું અઠવાડિયું ફ્રીજમાં રાખો તો પણ એનો રંગ બદલાતો નથી અને એકદમ તાજી લાગે
આ તેલ વાળી વાત તો તે સાચી કઈ મેં સાંભળ્યું છે કે તેલ પ્રિઝર્વેટીિવ જેવું કામ કરે છે અચ્છા તો પેલી મસાલાની વાત કરે ને તો તારા ગરમ મસાલાની સુગંધ તો દૂર સુધી આવે છે તે ઘરે બનાવ્યો છે.
હા હું દર વર્ષે ઉનાળાના આખા મસાલા લાવીને ઘરે જ દડું છું અને તજ લવિંગ બાદામિયાના મોટી ઈલાયચી અને જાવંત્રી આ બધું જ હળવું શેકીને પછી દા દડાવવાનું બજાર બજારના મસાલાનો તો કલર જ અને સ્ટાર્ચ જ વધારે હોય છે અને સ્વાદ નથી હોતો.
સાચી વાત છે હું તો હવે વિચારું છું એલે મરચું પણ ઘરે જ દડાવું તું કુ ક્યુ મર્ચ વાપર છે. કશ્મીરી કે રેશમ પટ્ટી.
હું તો મિક્સ વાપરું છું રેશમ પટ્ટો તીખાન માટે અને કશ્મીરી લાલ ચટક રંગ માટે અડધું અડધું મિક્સ કરો એટલે શાક જોતા જ ખાવાનું મન થઈ જાય.
અરે શાક પરથી યાદ આવ્યું કે કાલે મેં દૂધની શાક દુધિનું શાક બનાવ્યું હતું ને તો ઘરમાં કોઈ એ ભાવ નહી બાળકો તો દૂધી જોઈને મોઢું બગાડે છે, તું કઈક નવો આઈડિયા આપને
જો દૂધીનું શાક કોઈને ન ભાવે પણ જો તું દૂધીના મઠીયા બનાવીને એનું વગારેલી શાક બનાવી દે ને તો બધા આંગડા ચાટતા રહી જશે અથવા દૂધીને છીણીને એના કો તો બનાવી લેવાનો અને અને કાજુ મ મગરજતરીની ગ્રેવીની નાખવાના જોઈએ અને ખબર નહી તણે તો આમાં દુધીન છે
વાહ! કોપતા કરી દેવા સરસ રસ્તા છે, બાળકોને પનીર જેવું જ લાગશે અને પેલી રસોઈની ઉતાવળમાં ક્યારેક મીઠું વધી જાય તો શું કરવું, ગઈ કલે મારાથી દાળમાં મીઠું થોડુંક વધુ ગયું હતું
એમાં તો ચિંતા કરવાની જરૂર જ નથી, જો દાળ કે શાકમાં મીઠું વધી જાય તો લોટનો નાનો લુવો બનાવીને એમાં નાખી દેવો, લોટ બધું વધારાનું મીઠું સોસી લેશે અને અથવા બેટર ના મોટા ટુકડા કરીને નાખી દેવા, પછી પ પીરસતી વખતે એ ટુકડા કાઢી લેવાના
હા, આ તો બહુ કામની વાત છે, રસોઈ નાની નાની વાતો જ મોટા તફાવત પાડે છે, અચ્છા તે પેલી નવી એર ફાયર લીધી એનો અનુભવ ક્યો, એમાં તળેલું જેવો સ્વાદ આવે છે
જોં મેં તળેલા જેવો એકદમ હંડ્રેડ પાસે સ્વાદ તો ન કેહેવાય પણ હેલ્થ માટે બેસ્ટ છે, મેં એમાં સમોસા અને મઠિયા ટ્રાય કર્યા એકદમ ક્રિસ્પી બને અને તેલ પણ સાવ ઓછું વપરાય છે હવે તો હું એમાં પાપડ પણ શેકું છું
મારે પણ એવું કંઈક નવું વસાવવું પડશે રસોડામાં જેટલા સાધનો સારા એટલી રસોઈ કરવાની મજા આવે ચાલ, હવે સાચે જે બધું મોડું થઈ ગયું છે, આજે જે તો રસોઈની આખી પાઠશાલા ભણાવી દીધી છે
અરે ના રે આ તો બેનપણીઓ વાતો ન કરીએ તો રસોઈ અધૂરી લાગે ચાલ જમી લેજે અને કાલે પેલા દૂધીના કોફતા બનાવીને મને ફોટો મોકલજે
અરે હજુ તો વાત તો રહી ગઈ આવતા રવિવારે મારે ત્યાં મારા સાસુ સસરા અને નણંદની ફેમિલી જમવા આવવાની છે મારે કંઈક એવું બનાવવું છે કે જોવામાં રજવાડી લાગે પણ બનાવવામાં મારે આ આખો દિવસ રસોડા માં ઉ પૂર્ણ રેેવ પડે તારી પાસે કઈ માસ્ટર પ્લાન છે?
ચોક્કસ જો મહેમાન આવવાના હોય ને તો સૌથી પહેલા તો મેનુ એવું રાખવાનું કે જે અડધી જેમાં અડધી તૈયારી તું આ આગલા દિવસે કરી શકે જેમ કે કાજુ કરી અથવા પનીર અ લબાદાર એની ગ્રેવી તું આગલા દિવસેથી બનાવી ફ્રીજમાં રાખી શકે
એ તો સાચું ગ્રેવી તૈયાર હોય છેલ્લી ઘડી એ બસ પનીર કે કાજુ નાખી ને ગરમ જ કરવાનું રહે ને પણ મીઠાઈમાં શું રાખવું, અત્યારે તો બજારમાં કેરી પણ નથી અને ગુલાબજામુન તો સાવ કોમન થઇ ગયા છે
તો તું સીતાફળ રબડી બન અથવા કે કેસરી રબડી અ માલમ અ માલપુવા કેમ નથી બનાવતી? રબડી બનાવવા માટે તારે દૂધ ઉકાળવાની બહુ મહેનત નહી કરવી પડે દૂધમાં થોડો મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ મિલ્ક નાખી દેજે અને એટલા અડધા કલાકમાં તો ઘટ રબડી તૈયાર થઈ જશે.
વાહ આ તો મેં જબ જ શોટ કટ આપ્યો. અને પેલી રજવાડી ખીચડી એમાં ડ્રાયફ્રૂટ નાખીને તો કેવું લાગે.
ચોક્કસ ખીચડીમાં કાજુ, દ્રાક્ષ અને થોડુંક કેસરવાળું દૂધ નાખજે અને વધારેલું વધારેલું દહીં અથવા ફુદીનાનું રાયતું રાખજે એકદમ સા સાહી જમણ લાગશે અને હા ભાત બનાવતી વખતે એ માં બે ત્રણ લવિંગ અને તેજ તજનો ટુકડો નાખી આખા ઘરમાં એવી સુગંધ આવશે ને કે મહેમાનોને લાગશે કે તું કોઈ મોટો શેફ પાસે રસોઈ શીખીને આવી છું એમ.
પાસે શીખવું છું ને એટલે સેફ જ કેહવાઉ ને પણ તું જયારે પુરી બનાવશે ને ત્યારે જે તેલ કેમ ઓછું તુ પીએ. મારી પૂરી તો ઘણી વાર તો બઉ તેલ વળી જાય છે.
એનું એક રહસ્ય છે પૂરીના લોટ બાંધતી વખતે એમાં એક ચમચી સુૂજી નાખવાનો અને લોટ થોડો કઠણ નાખવાનો લોટ બાંધ્યા પછી એને પંદર મિનિટ આરામ આપવાનો અને પૂરી તડ તા પહેલા તેલ એકદમ ગરમ હોવું જોઈએ જો તેલ ઓછું ગરમ હોય ને તો પૂરી તેલ વધારે પી લે.
લોટમાં રવો આ તો મેં પેલી વાર સાંભળ્યું મે. હવે સમજાયું કે તારી પુરીઓ કેમ આખો દિવસ ફૂલેલી અને ક્રિસ્પી રહે છે. અચ્છા પેલી લસણ ની ચટ ચટણી જે તે ઓળા સાથે કીધી હતી ને એમાં શું લાલ મરચું તેલમાં સાતડવે છે.
હું તો અ અધકચરું લસ લસણ અને મરચું ખાંડડીમાં ખાંડી લઉં છું પછી એમાં થોડું ગરમ સી સિંગતેલ રેડું છું કાચા લસણની જે તીખી સુગંધ આવે છે ને વધારવાથી જતી રહે છે કઠિયાવાડી જમ અ જમણમાં તો એ જ અસલી સ્વાદ આપે છે.
સાચી વાત છે ચાલ હવે મારે ફટાફટ આ બધું ડાયરીમાં નોંધ લેવી પડશે. નહી તો હું ભૂલી જઈશ તે તો આજે મારી રવિવારની ચિંતા જ મટાવી દીધી.
અરે આપણેે બેનપાણીઓ જ એકબીજાને કામ ના આવીએ તો કોણ આવશે તું તારે નિરાંતે બનાવજે કઈ પણ મૂંઝવણ હોય તો રસોડામાંથી જ મને વિડીયો કોલ કરજે હું લાઈવ ગાઈડ કરી દઈશ.
હા.
સ સારું સારું. ચાલ.